નમસ્કાર છો કે કેમ છો મજા માં છો.
મજામાં છું તમે કેમ છો હમ્મ. તમે કેમ છો?
હું.
હા
હલો
હા તમે તમે ઠીક છો,
તમારો, સુષમા તમે શું તમારું નામ શું છે.
મારું નામ ભાવના. છે, તમારું. મારું નામ ભાવના છે, તમારું શું નામ છે.
મારું નામ કલા છે.
અચ્છા અચ્છા હું.
તમે કાઢથી જ છો.
હ પણ હું કાંઈ નહી કરું છું, જોબ કરું છું.
અચ્છા તમે ઘર. હજી જાવ તમે છો તમે ઘર.
હા
અને આવછો.
હા શું આવે છે, ને.
અચ્છા.
આવ આવતી નથી.
તમે ખરો.
હા કારો જીમ્યો છે, હું.
કા પણાવ છું, ખણ માં.
તે રોટલો બનાવ્યો છે, ના ફક્ત. સરસોદો શાક બણ્યો છે, લસ્સી. છે, અને બસ હું.
હા મારી લસી બનાય છે, ટમાટો સબ. જ બનાવે છે, ચપાટી બનાવે છે. રોટલા બનાયા છે, ચપાતી બનાવી. ઢોકલા મના છે એને
હા બનાવા જ થાવે છે ને હમ.
તમે ખાણું ખાયો છે ત ખાણું ખો છો.
હા ખ્યું છે ને હા ખાયું છે. હમ.
ચાય ગણ પ.
હ તમામે શું કરો છો.
જ જોબ કરું છો.
હ.
હા શુંું જબ કરું છું ઉદયપુર જઉ છું જબ કરુ છું. કમ્પ્યુટર કે જોબ તો અછા હોું કમ્પ્યુટર ક કામ છેચવા. તમે. તું કર છો.
હું જોબ કરું છું ઉદયપુર.
આચું.
ઉદયપુર મા એ જોબ કરું છું.
ત મારી મદદ કરો છે જો.
હું મદદ કરની છે આપની. હું મદદ કરું છું હા કરું છું ને.
તમે મા સાત ઉધ પણ આવો છે.
હા આવુંને આપને સંગે.
હા.
હમ બીજા ધન્યવાદ ચાલ.
અચ્છા.
ીમે બીજા દન બાવ ચાલે છે.
ફોન કરી છે છે. ટમ પણ મને સમજ તમે મા ફોન કરીજો છે.
હા મે.
હ.
હા હું ફોન કરી દેવ છે.
હું આથી રહો છ.
શું કરું છે.
હું મ હું હ હતી રહું છે. તમારા ઘરોમાં હું આતી રહ્યું છે ને.
હા શું આવો છે ને.
હા સાચું છે.
તમે મળીને આનંદયોયો છે. હ
ફરી આવજો હે
મને મૂવી ઘણી પસંદ હ આવે છે.
હમ ચાલે છે ક્યા આપ દેખવાને. હા નહી મુ આ નવીી આઈ છે ને ખબર. નવી આઈ છે નેું થયેટર માં દ છાલાને. છે થટ મેં ાર એકી બાંધ લે એક એકી બાંધની ગય. શનપા કેતા આવા કસ કષ્ટલ.
ના ના. પૈસા ઘણા લેવા છે રૂપિયા ઘણા જ લેવે છે ટિકિટ કશ. હો મોબાઈલ મે દેખા અચ્છા લાગે છે તમે દેખો છે મોબાઈલ મેં.
હા દેખું શું છેે પણ. થટ મતલબ મે મે એક થથીયેટર ન ર છે ને. તો મને એવું લાગે છે થત ને જઈને આવસ આવી એક વાર દેખ ના આવસ આવ્યો.
અછા ચાલ અચ છો.
હમ હમ.
પા થયેટર કે પાસે ઓ શોપ લાગી જ છે નહી તમે ગયા છે ક્યાં. મવીિ થટર પા શોપ લ નવી શોપ લાગી. છે કોસ પટ કે સામાન કે લાગી છે કમ. તમે દેરે છે પ આપ એયરિંગ વગેરે વગેરે છાવ અા કોસ્મેટિક વાા સાન જે ચૂરિયા વગેરા રૂપિયાની કમ છે રૂપિયા કમ છે પચાસ પચાસ રૂપિયામાં શું કેમ છે હા છે. મા કે મા કે ગાવ મે લાય અ માકે ફોન ગયો છે તમે જાઓ છે એ ક અમે તો અપારની ચાવો છે ઓ સાતમે ઓર વે છે તમે જાાવ છ. ભપિયાને લાવ જ છે માને બોલ્યો મેં તમે આવ્યા છે ને અ તો બોલી છે એમ કે તમે લાવો છો મે એને બોલાક. હું બોલ્યો છે કે મા આ તું કો જવા તો તમે જવા તો લાવવા. કેટ
હા એ સંગીત આવે છે આ લ
હા બ તો અચ્છા અ્છો બતાય હા. બસ આછો ચુડિયા વગેરે છેલ્ છે અચ્છી અચ્છી ચરી
હા તમારી સંખ્યા આવ છે કે મેં.
હા આવ છો હા છું.
હમ કેદ ચાલે છે.
ઉદયપુર થયટર પાસે છે ચેતક ચેતક વ છે.
કેત ખ
હા ચેટક ચેટક જોરા જ છે.
અચ્છા અચ્છા.
ત બારિશ ભી કમ આવેવે છે પછ ગરમી કમ બારી ગરમી કામ એવી જાય છે તો બધ ચાલત હૈ ને તમે આથીી ઘણી લાગણી છે. શું પછા બાદમાં ચા જ છે તો ગમેી કામે રજાય છે. ભાર સાધ ચપ ચાલ
આવતા હ
હમ્મ
અંદર ના અંદર ના લાવ લાવતા
હા
હમ તો ગુસો આવતા ને મન તો ગુસ્સો આવે છે યાર.
કઈ ક્યા ઘરે છે હવે કછ નહી ક શકો છે. જો આક મજીવે હોય કરે છે ક્યા કરે છે. કામ હ સફાઈ કરનું છેે બનાવો કામ હ સા ગંદગી કંદ જ છે.
હમ્મ
ઓર કઈ તો ગો આવે છે આવે છે ને. એ કઈ બલા એું ઘરમાં અત્રું અત્રું કર દેવે ને કચું ફેલા દેવે ને એ કો ક હાલ જ બને છે.
હમણાં મહેમાન આવે તો આપણેે કેત છે બચ્ચાને થોડીક દીકરાને થોડીક કેહેત છે કે સાત સફાઈની આપને હો છેલી
હા
હા છે.
તમાર તમારું દીકરું કેટલા કે કેટ ફારું છે.
આ માખ ડિગ્ર આઠ મથ વેગે છે આટામાં ચાલ છે
હમ્મ
અચ છે આમે
હમ્મ
તમે ક્યાં હો ર છે તમે
હું કોુજ ન કરું છું હ વઠું છું બાત કરું તમારે છે
હા મારા સૌભાગ્ય શો બાત કરવાનો છે ત હું હું હું શું જો મજા તો મારે
હમ્મ
પછી ગય છે.
શું કરો છો
હાનો પતિ ગયો છે ગયો છે જીમમાં ગયો છે
હ બીજ જાઉન
સાદા મેક
હા બીજા જાવાઓમાં આખો દીકરો દીકરા દીકરા લગન છે કે
આજ છે
તો બીજે બીજે બીજે ખાણું છે
અચ્છા માસ સામકો ગયા છે તો કે હા હા સ છે શું છે
અમે સુધી એવા અહયા આવો છે ક્યા
આવો છે ને
અ બુઆ કે દીકરા કે દીકરા લગન
માને આવ શું આપ મમ્મા છે
બસ સરસ ઠીક ત
હા અચ્છા